હલો! શું મારો બી અવાજ આવે છે તમને
હા આવેવે છે મિત્ર
હા તો કેમ છું?
બસ મજામાં હમણાં જ ખાઈને બેઠા, તમે કેમ છો?
હુ પડ માંજામાં
કેવું ચાલી રહ્યું છે?
બસ સારું જ ચાલી રહ્યું છે તમે તમારું કેવું ચાલી રહ્યું છે?
બસ મોજ મસ્તી
વરસાદ કેવો છે?
વરસાદ હમણાં ચાલુ થશે
એવું છે.
હા
તો શું મિત્ર તમે ફ્રી છો હવે?
હા ફ્રીજ છું.
હા તો તમે ફ્રી છો તો શું તમે મને પ્રવાસ અને ગુજરાતના સ્થળો પર કડી ચર્ચા કરી કરશો મારી જોડે, અને થોડી માહિતી આપશો
હા મિત્ર જેટલું મારા મગજમાં છે એટલું હું કહી દઈશ તમને
હમ્મ આપણે પ્રવાસ અને ગુજરાત ના સ્થળોની ચર્ચા કરીએ તો પ્રવાસ એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું અને નવા સ્થળો સંસ્કૃતિ ઇતિહાસ તથા કુદરતી સૌંદર્ય ન અનુભવ કરવો, પ્રવાસથી જ્ઞાન વધે છે મનને તાજગી મળે છે, ને વિવિધ લોકો સાથે પરિચય થાય છે. ગુજરાત ભારતનું એક સુંદર રાજ્ય છે. જે તેના ઐતિહાસિક ધાર્મિક અને કુદરતી સ્થળો માટે જાણીતું પણ છે તો ગુજરાતમાં ઘણા પ્રસિ પ્રવાસ ના સ્થળો આવેલા છે. તો એમાં છે સ્ટેચ ઓફ યુનિટી પછી પ્રાચીન અને પવિત્ર જ્યોતિર્લિંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું પ્રસિદ્ધ તીર તીર્થ સ્થાન હિશયાટી સિંહ નો એકમાત્ર નિવાસ સ્થાન સફેદ રણ અને રણોત્સવ માટેનું વિશ્વ પ્રસિદ્ધ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો એવા ઘણા બધા પ્રવાસ ક પણ જેવા સ્થળો છે. અને પ્રવાસ ગુજરાતની અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે. રોજગારની તકો ઉભી કરે છે અને રાજ્યની સંસ્કૃતિ તથા વર્ષા વર્ષાને વિશ્વભરમાં પહોંચાડે છે, ગુજરાતમાં વર્ષ લાખો પ્રવાસીઓ મુલાકાત કરે છે, પણ એ એવા એવા પણ કેટલાક બધા પ્રવાસ હોય છે જે આપણને યાદગાર હોય છ તો આપને સા ચી રીતે પ્રવાસ તો કરવા જ જોઈએ કેમ કે આપણા ગુજરાતમાં એવા ઘણા બધા પ્રવાસના સ્થળ આવેલા છે, તો શું મિત્ર તમે એવો પ્રવાસ કર્યો છે?
હા, મિત્ર. હું પન એજ વિચારતો હતો પરીક્ષા પૂરી થયા પછી હું એજ વિચારતો તો કે ક્યાંક ફરવા જવા જઈએ સતત અભ્યાસ અને કામ પછી થોડો સમય પ્રવાસ માટે કાઢ કાઢીએ તો મનને શાંતિ મળે અને નવી નવી જગ્યાઓ વિશે જાણવાનું પન તક મળે
પ્રવાસ માત્ર મનોરંજન માટે જ નથી હોતો, પરંતુ તે આપનુ જ્ઞાન
નવી જગ્યાઓ લોકોની જીવનશૈલી સંસ્કૃતિ, ભાષા અને પરંપરાઓ વિશે જાનવા મળે છે. એટલા માટે જ કહેવાય છે કે પ્રવાસ એ શ્રેષ્ઠ શિક્ષક છે. પ્રવાસ આપણા જીવનનો એક મહ તપૂન ભાગ છે જયારે આપને નવી જગ્યાએ ન જઈએ
ત્યારે માત્ર તે સ સ્થળ જ નથી જોતા પરંતુ ત્યાંના લોકો તેમના ઇતિહાસ ખાણીપીણી વસ્ત્રો અને સંસ્કૃતિ વિશે પન જાણે છે.
પ્રવાસ થાક દૂર કરે છે, મનને તાજગી આપે છે અને જીવનના નવા અનુભવો ઉમે રે છે, ખાસ કરીને ગુજરાત જેવા સમુદ્ર રાજ્યમાં ફરવા માટે ઘણું સુંદર અને ઐતિહાસિક સઓ છે. તમે જેમ કીધું તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પસી બીજા બધા સ્થળો છે, તો ગુજરાતમાં એવા જોવાલાયક સ્થઓ છે. જે પ્રાચીન કાળથી જોડાયેલા સે, ગુજરાતમાં સૌથી પહેલા ફરવા જોઈએ તો જેમ ફરવાલાયક એવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પસી બીજું એવું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પસી સોમનાથ મંદિર દ્વારકા, કચ્છનું સફેદ રન સાપુતારા પસી જાત જાતના મંદિરો સે અને અનેક પ્રકારની જગ્યાઓ સે, જ્યાં આપણને એક વખત તો જવું જ જોઈએ. મને તો કચ્છનુ સફેદ રન ખુબ જ ગમે છે મિત્ર. કારન કે ખાસ કરીને રનોત્સવ દરમિયાન ત્યાંનું દ્રશ્ય ખુબ બો જ આકર્ષિત કરે છે આપણને. કચ્છનું સફેદ રન વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પૂર્નિમાની રાત્રે સફેદ મીઠાના રન પર ચાંદની પડતી હોય, ત્યારે એવું લાગે છે કે જાણે આખી ધરતી ચાંદીથી ઢંકાઈ ગઈ હોય તો રણોત્સવ દરમિયાન ત્યાં લોક સંગીત થાય સે લોકનુત્ય થાય સે. હસ્તકલા અને ગુજરાતી સંસ્કૃતિ નો પરિચય મળે છે. મને તો સોમનાથ અને દ્વારકા જવાની પણ ખૂબ ઈચ્છા થાય છે. તો મિત્ર તમે એવો પ્રવાસ કર્યો છે જ્યાં તમારું ત મિત્રો તમે ઓ હા.
હા તમે સાચું ક્યું પ્રવાસ માત્ર મનોરંજન માટે જ નહી પરંતુ જ્ઞાન મેળવવાનું પણ એક ઉત્તમ સાધન છે. ગુજરાત ભારત નુ એક સુંદર રાજ્ય છે જેવી રીતે કહ્યું તમે. અને અ ઐતિહાસિક ધાર્મિક અને કુદરતી સ્થળો પણ આવેલા છે. તેથી ગુજરાતને પ્રવાસ માટેનું મહત્વપૂર્ણ રાજ્ય માનવામ માં આવેલું છે. અને ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની વાત કરીએ તો સૌ પ્રથમ તમે કીધું એ રીતે સોમનાથ મંદિર નુ નામ લેવામાં આવે છે તો આ મંદિર બાર જ્યોતિ લિબોમનો એક છે. અને દર વરસ લાખો શ્રદ્ધાળુઓ અહી દર્શન કરવા આવે છે દરિયા કિનારે આવેલું આ મંદિર ખૂબ જ સુંદર અને ભવ્ય છે અને તમે કીધું એ રીતે કે સફેદ રણ તો એ પણ ઘણું જોવાલાયક છે. અને એમાં પણ ઘણી બધી યાદો પણ છે. એવા ઘણા બધા અમુક પ્રવાસ ન ના સ્થળો છે જે જોવાલાયક છે અને ઘણી બધી ત યાદ યાદો રેય છે. ઉપરાંત દ્વારકા પણ ગુજરાતનું એક મહત્વનું ધાર્મિક સ્થળ છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે પણ જાણીતું છે. અહીં દ્વારકાધીશ મંદિર દેશ વિદેશના પ્રવાસીઓ આકર્ષે છે. જો કુદરતી સ્થળોની વાત કરીએ તો કચ્છનું સફેદ રણ તમે કહ્યું એ રીતે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને રણોત્સવ દરમિયાન અહીં દેશ વિદેશમાંથી હજારો પ્રવાસી ઓ આવે છે એ પણ સાચું છે અને ચાંદની રાતે તમે કીધુ એ રીતે કે સફેદ રણ નું દ્રશ્ય અદભુત લાગે છે. તો એ પણ જોવાલાયક હતું મિત્ર મેં પણ એ બધું દ્રશ્ય જોયા છે તો ખૂબ જ સારું છે. અને ગીર અભયારણ્ય પણ ગુજરાતની વિશે વિશેષ ઓળખ છે. એશિયાન્ટિક સિંહોનું એક માત્ર કુદરતી નિવાસ સ્થાન ગીર તે પણ ખુબ જ પ્રસિદ્ધ છે તો એવા ઘણા બધા પ્રવાસીઓ સ્થળો છે. તમે કીધું એ રીતે કે એ સમયે જે થાક દૂર થવાનો હોય એમ અને મનને શાંતિ મળે છે અને પ્રવાસ દરમિયાન આપણે સ્વચ્છતા અને પર્યાવરણ નું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પ્રવાસના સ્થળો એક જ ન ફેંક ફેંકવો જોઈએ કેમ કે ત્યાં ઐતિહાસિક સ્મારક નું રક્ષક કરવું જોઈએ. કેમ કે આપણ આપણા પછીના સમયમાં પણ એ સા સારી રીતે સચવાય રહે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ તો શું તમારા બાજુ પણ કોઈ એવા પ્રવાસના સ્થળો છે જ્યાં તમે પ્રવાસ કરી રહ્યા છો અને તમને યાદગાર રહ્યો છે.
હા મિત્ર, તમે જેમ કીધું તેમ અમારા બાજુ પણ ઘણા બધા એ વોટર ફોલ છે. જ્યાં લોકો દૂર દૂરથી જવા આવે છે. અને તમે જેમ કીધું તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તો આખી આ એવી એવો સ્થળ છે જ્યાં આખી દુનિયા ચર્ચા થાય છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે ત્યાં મ્યુઝિયમ, વ્યુગ્લેલરીરી અને જાત જાતની અધુનિક વસ્તુઓ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ ત્યા મુલાકાત લે છે. પ્રવાસથી સ્થાનિક લોકોને પણ ઘણો ફાયદો છે. થાય છે. જ્યારે પ્રવાસીઓ કોઈ સ્થળે જાય છે ત્યારે હોટેલ, રેસ્ટોરન્ટ વાહનવ્યવહાર સ્થાનિક દુકાનો અને હસ્તકલા સાથે જોડાયેલા લોકો
તેમને રોજગાર મળે છે એટલે પ્રવાસન રાજ્યના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપે છે.
પરંતુ આપડે જોવા જઈએ તો પ્ર દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. જ્યાં પણ જઈએ ત્યાં સ્વચ્છતા જાળવી જોઈએ કચરો ગમે ત્યાં ન ફેંકોવો જોઈએ. ઐતિહાસિક સ્મારકોને નુકસાન ન પહોંચવડવુ પહોંચાવું જોઈએ. સ્થાનિક લોકો તથા તેમની સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ.
જવાબદાર પ્રવાસી બનવું પણ એટલું જ જરૂરી છે. અને મને લાગે મને તો એવું લાગે છે કે દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત પ્રવાસ તો કરવો જ જોઈએ.
મિત્ર.
હા મિત્ર તમારી વાત સાચી છે અને તમે આ પ્રવાસ વિશે મને ઘણું બધી જાણકારી આપી. અને મારો સાથ આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું.